હલો.
કેમ છો?
મજામાં બસ તમે?
કઈ ની જો બસ હવે આ મોહરમ આવે છે તો એની તૈયારી ચાલે.
હા મોહરમ મહિનાની તો અમારી તૈયારી ચાલે છે.
તમને ખબર છે મોહરમ ક્યાર સન શરૂ થાય.
ઓમ તો ખબર છે પણ પ્રોપર ખબર નથી કે મોરમ મહિનાની સ્ટાર્ટિંગ અ કયા મહિનામાં કઈ રીતે થાય એમ.
મોહરમ છે ને આપડે પેલા તો જીલહજ નો જે હજ નો મહિનો હોય ને એ આપણા કેલેન્ડર મુજબ બારમો મહિનો ગણાય છે અ ઈસ્લામિક કેલેન્ડર મુજબ અને ઓમ એ છઠ્ઠો મહિનો ગણાતો હોય છે પણ હજનો જે છેલ્લો દિવસ પૂરો થાયને પછી ચાંદ ઉગે ને તેથી પેલા દિવસ તેને જ મોહરમ ગણવામાં આવે છે અને મોહરમ હેને ઈસ્લામી અ માટે હિને નવું વરસ ગણવામાં આવે હે મોહરમ ઈસ્લામી કેલેન્ડર પ્રમાણે પેલો દિવસ હોય હે. અને તે હે ને દસ દિવસ લગીન મોહરમ અ ખુબ જ સારી રીતે કરવામાં આવે છે.
હા એ તો મને તો ઓમ આઈડિયા છે કે મોહરમ માં ઈમા હુસેન છે શહીદ થઈ ગીયા હતા તો એની યાદમાં તે મનાવવામાં આવે છે પણ એ તો ખરું ને આપડે મોહરમ મહિનામાં તો જોકે ધુજારા કે એવું કઈ તો થાય નય એટલે જેમ કે મોહરમ મહિના પહેલા જ મોહરમ મહીના બેસે એના પહેલા જ આ ઘર પૂરા ઘરની સફાઈ કરી ગ અ પડે કેમકે તે કીધું ને કે આપણે ઈસ્લામમાં તે નવું વર્ષ ગણાય. અટલે આપડે તો બધા લોકો છે ઈ મોહરમ મહિના પેલા જ ધુજારા કરે તો તમારે કઈ રીતે ધૂજારા કરી લીધા છે કે શું ચાલે બધું ત્યાં?
ના હજી અમારે તો બાકી છે કેમકે એ ટાઈમે તો કરવામાં આવતું નથી એટલે બધું બાકી જ છે કેમકે પછી રોજાને એવું રેવાનું હોય એટલે કઈ કર્યું નથી હજી અમે તો.
અમે તો મોહરમ મયના પેલા જ ધુજારા તો અમે કરી નાખ્યા છે અને હવે દસ દિવસની તો મોરમ ને વાર છે એટલે અમે તો વેલાહાર કરી નાયખા કેમ કે ઓલીખીરે તો અમે વેલા મોડા કર્યા હતા આજ ખેરે ભાભી ને મમ્મી કે કે લઈ લ્યો વેલાહાર કરી નાખી પછી બાર જાવાનું હતું એટલે અમે વેલા કરી નાખ્યા બાકી અ શું બીજું અ તાજિયા વિશે તમે શું કેવો છો?
તમને ખબર કે કરબલા ની આખી ઘટના.
કરબલાની ઘટના ઓમમાં આઈડિયા હોય પણ આમ એટલી તો કઈ અ ખબર હોય નઈ. વડીલો વિશે
ચો હું તમને પૂરી વાત કરું તમને ખ્યાલ ના હોય તો.
હા તમે લંબાઓ શોર્ટમાં મને ક્યો તો એ પ્રમાણે.
કરબલા ની હેને આઠસો એસી ઈસ્વીસનમાં ઈમામ હુસેન અને તેમના સાથી હેને કરબલામાં ગીયા હતા ને આ ઘટના ને તમને ખબર હોય તો બેટર ઓફ કરબલા તરીકે પણ જાણીતી છે ખબર છે તમને.
એ તો મને ખબર છે પણ આમ આખી ઘટના કઈ રીતે બાંયની ને એમ તો મને આઈડિયા હોય પણ એમ એટલો પ્રોપર ન હોય કે ગ વડીલો છે ઈ વાતો કરતા હોય એટલે ઈ રીતે મેં સાંભળેલું હોય એમ.
અ આટલે હે ને એમાં એવું છે કે ઈમામ હુસેન અને તેમના પરિવારમાં ઈમામ હસન હે ઈ બધા હ હે ને કરબલા ગીયા હતા ત્યાં પાણી માટે જંગ કરવામાં આયી હતી કે જે યઝીદ હતા ને તે પાણી રોકી દી દીધું હતું અને દિન ઈસ્લામ બચાવવા માટે હેને ઈમામ હુસેને અ ત્યાં ગણે અ આજીલહદના મહિનામાં તે ત્યાંથી અ ત્યાંથી રવાના થઈ ગયા હતા અને કરબલા ના મેદાનમાં જતા રિયા હતા.
હમ્મ હા એ એટલે જ છે ને પેલા અ એની યાદમાં જ સૌથી પેલા એક રાજા એ હે ને એક રોજો બનાઇવો હતો એવું કઈક અ ઉલ્લેખ હતો ને.
હા એ તો મને પૂરી જાણકારી નથી.
હા એટલે ત્યાં તાજિયા નો જો જે અત્યારે તહેવાર આપડે છે અટલે ઈ તાજિયા તો આપણે ત્યારથી જ ઈ સેલિબ આ સેલિબ્રિટી તો નથી કેમ કે આપડે ઇમામ હુસેન હે શહીદ થઈ ગયા એટલે ઈ શોકનો છે અને તે પછી જ આપણું નવું વર્ષ ચાલુ થાય હે કેમ કે એને અ ઈસ્લામ બચાવવા માટે એને જંગ કૈરી તી એટલે ઈ રીતે
તમને પૂરી ખબર હૈ તેમના કુટુંબની માહિતી
હા એમ તો આઈડિયા છે
જો હું તમને હેને પૂરી પ્રોપર શોટમાં વાત કઉ કે ઈમામ હુસેન નો જન્મ હેને લગભગ છસો છવ્વીસની ઈસવીસનમાં મદીના શરીફમાં થયો હતો અરબ ના દેશમાં થયો હતો અને પછી તેમના એક નવા શાહ હતા તેમનું નામ મોહમ્મદ હતું અને તેમના પિતાનું નામ હે ને અલી ઈબને હતું અને ઈમામ હુસેન ના માતાનું નામ હેને માં ફાતીમાં હતું એ તમને ખબર છે બધી
હા એ તો મને ખબર જ છે અને આપડે એટલે જ તાજીયા રયાઈ બનાવવામાં આવે છે ને અને તાજીયા ક્યારે બનાવવામાં આવે એ તમને આઈડિયા ખરો.
હા જયારે મોહરમ ની શરૂઆત થઈ જાય ત્યારે છેલ્લા દિવસોમાં ત્યાં જ્યાં મનાવામાં બનાવવામાં આવે હે ને જે નવમાં ચાંદ એટલે કે આસુરા ના એક દિવસ પહેલા તો ત્યાં જ બનાવીને બહાર રાખવામાં આવે. ને આસુરા ના દિવસે તાજીયા રાતે ઠંડા કરવામાં આવે છે.
હા ઈ રીતે હોય પણ છે ને પેલા તો એવું હોય કે બધા આમાં તો બધા જેન્સ લોકો હાલે તાજયા બનાવવા માટેલે ઈ લોકો તો બહુ વધારે ટાઈમ દે છેલ્લા દસ દિવસ તો બહુ વધુ ધ્યાન દે પણ ઈ તો જો કે મહિના દિવસ પેલા જ એ લોકો થોડું થોડું થોડું થોડું થોડું થોડું કામ કરતા હોય રાતે રાતે જેઈને ટાઈમ મળતો હોય ને એ રીતે. તાજિયામાં અમુક અમુક કામ કરતા જાય અને ત્યારે તાજિયા પ્રોપર આ આપડે નવ ચાંદે બાર પળમાં આવે હેને?
હા એ રીતના જોઈએ કે નવ ચાંદે પળમાં આવેને દસમાં ચાંદે આસુરા તરીકે ઓળખવામાં આવે ને તે દિવસે તો બધા રોજા મોસ્ટ ઓફ રાખતા હોય પણ અમે તો દસે દસ દિવસ રોજા રાખી છી.
હા એક થી દસ રોજા હોયએ છે પણ નવમું અને દસમું રોજુ નું તો કઈ રીતે છે મને થોડીક જણાવવું ને નવ અને દસ રોજા બહુ વધારે બધા રાખતા હોય એમ પ્રોપર બધા નવ દસ રોજુ તો કરે જ જો પેલાથી એક થી દસ નો કરતા હોય ને તોએ નવમું અને દસમું રોજુ તો ઈ લોકો કરતા જ હોય એમ.
અ નવમું અને દસમું આ રોજાનું તો બઉ વધુ મહત્વ લામાં હતા ત્યારે તેમના અ બધા ઉપર પાણી હેને યસુદો એ બંધ કરી દીધું હતું એટલે તેમને પાણી થી કઈ કોઈને પાણી મળતું નતું એટલે તે દિવસે તો આખો દિવસ બધા અ કઈ ખાધું પણ નતું અને કઈ પાણી પણ નતું પીધું એટલે એ રીતના જ રોજુ રાખીને બધી જંગ કરી હતી.
અને અ તમે તમે લોકો શું નવમાં રોજે પડમાં આવે ત્યારે તાજિયાની જે સો સોરો સોોરોથી જે ડીજેને એવું વગાડવામાં આવે તો ઈ શું ખરું ઈ ઈ શું એવું કરી શકાય કે નો કરાય?
ના ના એવું કરવામાં એવું ઈસ્લામમાં તો સામેલ નથી કરવું પણ અમુક લોકો હજી પણ સમજતા નથી તો પણ ડીજે વગાડે છે ને ઢોલ વગાડે છે ને એવું બધું કરે હે પણ આ બધી વસ્તુ તો હરામ કહેવામાં આઇ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી પણ ઘણા બધું પબ્લિક સમજતું નહીં કે જો અલ્લાહની ઈબાદત કરવી હોય તો બસ મોહરમના દિવસોમાં ઈમામ હુસેનનું ગમ યાદ કરવું રોજુ રાખવાનું નમાજ પડવી મેન તો નમાજનું ને રોજાનું જ છે.
અને અમારે તો અહંયા કેવું હોય કે આ મોરમ મહિનો પેલા ચાલુ થયો ને તે દિવસે આખી સોસાયટીમાં પેલા દિવસે જ ઘણી બધી છબીલો નખાઈ જાય અમારે અયા તો ઘણી બધી છબીલો હોઈ આઠ દસ જેવી જોકે એટલામાં તો આમ થોડી થોડા જગ્યામાં તરત એટલામાં દશક જેવી છબીલો છે અને સાંજનો ટાઈમ હોય નમાજ અજાન પહેલાનો ટાઈમ હોય ને પાંચ પાંચ થી છ વાગે તો અમારે બધું અ અ ન્યાજ વેચવાનું બધું દૂધ કોલ્ડ્રિંક છે, સરરબત છે ઈ રીતે અમારે બધું વેચવાનું ચાલુ થઈ જાય અને ઈ ઈ રીતે બધું ન્યાજ બધા વેચતા હોય તમારે અહીં શું એ રીતે બહોળા પ્રમાણમાં આ આ આ બધા આપે છે એ રીતે
હા અમારે પણ એવું જ હોય હે કે સાંજના સમયે હે ને અમે ખુદ જ ન્યાજ બનાવી હી ને છબીલ કરી હી અટલે બધા બધા લોકો આવતા હોય એમાં કોઈ એવું ના હોય કે ખાલી મુસ્લિમ જ કે બધી જાતના લોકોને ન્યાજ આપવાની બધા સાથે મળીને બનાવી અને ઘણી બધી વસ્તુ ન્યાજ આપી પણ ખાસ કરીને અ આપણે નવ દસ અને આઠ ઈ ત્રણ દિવસ લગીને હે ને કે આપણે દૂધનું અ શરબત બનાવવું અથવા દૂધનો અને પાણીનો ફાતિહો દેવો ઈ ખુબ સુન્નત ગણવામાં આવે છે, ઈ તમને ખબર છે?
હા મમ્મી ને ઈ તો બધા ઈ રીતે કરતા જ હોઈએ છે, અમે ઈ તણે તણ દિવસ દૂધ કોલ્ડ્રિંક જ બનાવી છી, અને નવમાં અમે નવમાં ચાંદે અમે છે ને ત્યારે ખીર બનાવી. ઈમામ હુસેન ના. તમારે શું હોય?
હા અમે પણ હેને ખીર બનાવતા હોહી, પણ ઘણું ઘણા બધા લાડવા પણ બનાવતા હોય હે, કે જેને જે બનાવું પણ ખીરનો ફાતિયો દેવો ઈ સારું ઈ વાત.
હા. લાડવા તો બનાવતા હોય પણ જો જેના ઘરે આવી રીતે થયું હોય ઈ લોકો થોડા લાડવા બનાવે, એટલે જોકે લાડવા બનાવાય નહીં, પણ માણસો સમજતા નથી.
હા ઈ વાત જ છે ને, કે કોઈ માણસો સમજતા નહિ કે બધા દિન ભૂલી ગયા હેન, શું ચાલે હે ઈ કોઈને કાંઈ ખબર જ નહિં એટલે કે જેમ ચાલતું હોય સોશિયલ મીડિયામાં ચાલતું હોય, ઈ પ્રમાણે બધા બધું કરે હે, કે સાચો દિન તો કોઈને ખબર જ નથી.
હા. એ તો દેખા દેખી નો જમાનો છે, જે ઓલું કરે ઈ મારે કરવું એમ. અને-અને તમે છે ને અમારે અહિયાં જ જ્યાં બઉ તાજયા અમારે પણમાં જ રહીએ છે તો આજ ખેરે તમે છે ને ચોક્કસ થી અમારા ઘરે આવજો તાજિયા જોવા માટે આ સાઈડ સોસાયટીમાં બનાવેલુ છે.
હા સારું ચોક્કસ અમે આવશું.
ઓકે આવજો બાય.
એ હા બાઈ.